હલો.
ઓહો આજે સુરત કઈ બાજુ થી ઉગયો તે મને ફોન કર્યો?
ના ના સૂરજ તો છે ને પૂર્વમાંથી જ ઉગયો છે.
હ બહુ દિવસે વાત
હ આ બધા હા બધા જોન કામમાં ન કામમાં હોય એટલે ઘરનું કામને આ ને તેને એવું બધું હોય એટલે પછી ટાઈમ ના મળે એમ. આ તો કેવું એકદમથી યાદ આયુ કેે લાઓ વા ફોન કરીએ બધા તને મેં સ્ટોરી જોઈને આવી રીતે હમણાં હા એટલે મેં કીધું લાવો મને કીધું ફોન કરીએ એમ બધાને બઉ ટાઈમથી બધા જોડે વાત નહીં થઈ તો
ઓકે બરાબર.
હા એટલે મે એટલે મેં ફોન કર્યા તને.
ઓકે ઓકે કેવું ચાલે છે બોલ ભણવાનું?
બસ જો ભણવાનું તો પતી ગયું લાસ્ટ ઇન્ટર્નશીપ ચાલુ છે હવે. પછી તો જોબ ને એવું પછી તો જોબ શોધવાની.
હા યાર મારે ભી બસ છેલ્લો બે મહિના રહ્યા છે પછી જોબ ચાલુ થશે વે ને બધું આપું છું જોઈએ છે હવે
હા એજ ને એ એ પાછું જોબ શોધવાની ઇન્ટરવ્યુ આપવાના
તો એ કેટલા જલ્દી જલ્દી મોટા થઈ ગયા આપડે
હા યાર કેટલા આપડે તો કેટલા ટાઈમ થી જોડયા હતા પણ લાઈક સ્કૂલ સ્કૂલમાં પહેલેથી
તો હવે મને એવું થાય છે કે બહુ જલ્દી જલ્દી ટાઈમ વયો જલ્દી જલ્દી મોટા થઈ ગયા
હ હ પેલા તો કેટલા આમ કેટલા આપડે આમ જોડે ને જોડે રતા હતાા એમ રોજ મળી એ વાત તો મસ્તી અને હવે તો કેટલા બધા મહિનાઓ થઈ જાય વાત એ ના થાય મળવાનું તો દૂર ની જ વાત રહી
તો અને ફોન બી બહુ મુશ્કેલથી થાય છે.
એજ ને એટલે જ ને બધા અલગ અલગ પડી ગયા છે છૂટા પડી ગયા છે એમ
તો નાના તો જયારે કેવું શાંતિ હતી કે આમ મસ્ત બસ કઈ ટેન્શન જ નહી ખાલી હોમવર્ક પૂરું કરવાની ટેન્શન હતી સૌથી મોટી ટેન્શન એ જ હતી કે હોમવર્ક પૂરું કરવાનું.
હા બીજું તો કઈ નઈ બસ ખાવા પીવાનું હવારે સ્કૂલ જવાનું હોમવર્ક કરવાનું બસ
અને હવે તો દુનિયાભરનું ટેન્શન બોજ રિસ્પોન્સિબિલિટી બધું વધી ગયુ
એજ ને ભણવાનું ટેન્શન ઘરનું આ તે જોબ નુ પાછી જોબ શોધવાની અવે તો એટલે પાછું એ
એ તો છે યાર
તો પછી બોલ બીજું
બહુ જલ્દી બસ બીજું કઈ નહીિ જો હમણાં નવરી પડી હું હમણાં આડી જ પડતી હતી હમણાં. તે થોડી વાર પહેલા ફોન કર્યો અગર પાંચ મિનટ લેટ કર્યો હોત ન તો હું આરામથી સુઈ ગઈ હોત.
ઓહો આટલું જલ્દી જલ્દી
અરે હું તને શું કહું યાર અત્યારે ડેઝર્ટેશન નું બધું કામ ચાલે છે ને. તો લાઈક આખો દિવસ એટલો બીઝી જાય છે ને કે ટાઈમ જ નહી મળતો. અને પછી ત્યાંથી જોબ પર જવાનું જે પાર્ટ ટાઈમ કરું છું ત્યાં એટલે આખો દિવસ એવો બી. છે ને કે રાત પડતા તો એવું થાય કે યાર બસ સુઈ જવું છે. તો અગિયાર સાડા અગિયાર તો મેક્સિમમ એનાથી વધારે તો હું જાગી નહી શકતો.
ઓકે બરાબર. બરાબર
હમ્મ.
અમારે એવું જ થાય જો.
આમ બાજુ ઇન્ટર્નશીપ કરવાની અને હવારે સવારે ત્યાં જઈએ ઇન્ટર્નશીપ માંને મને મારે આખો દિવસ તો રે ટ્રાવેલિંગ. કરવામાં
તો એમાં બી કેટલો થાક લાગે ટ્રાવેલિંગમાં
સાડા સાત આઠ થાય ઘરે આવતા આવતા સવારે જઈએ. વેલા એટલે સાડાસડા આઠ થઈ જાય એટલે પછી એવું થાય બસ હવે દિવસ પતી ગયો હ કશું નહી કરવું એમ.
થાક લાગે યાર.
હા એજ ને થાકી જવાય એમ પછી આમ રાત્રે ઘરે આએ ને એટલે એવું થાય બસ અવસઈ જઈએ કશું નહિ કરવું. કરી લીધું આજનું વાત ના દિવસ. ું બધું કામ
કે જયારે છ ચાલુ થશે ત્યારે શું હાલત થશે.
તો પછી યાર તમારે તો આખા દિવસ નું હશે આપડે અત્યારે આમ થાકી જઈએ છે તો તાર શું કરીશું આપડે લોકો એમાં બી જો ભૂલ થી આવી રીતે અપડાઉન કરવાવામાં જોવા મળી ગયા આપણને એમ લાઈક દૂર
હા.
તો તો પછી પતિ જ ગયું આપણા લોકોનું.
તો પછી શું કરીએ પણ એમ લાગે થાકી જવાય આખો દિવસ સામારામાં હોય તો.
બહુ જ.
તો.
અને એમાં બી ટ્રાવેલિંગમાં તો એટલ થાક લાગે ને અને જયારે ક્યારેક તો પાછું કેવું કે કે બી ના મળે ટ્રાફિક એટલો હોય ને અને એ દિવસ એવો થાક લાગે ભાઈ સાબ.
એજ નને એક તો જગ્યા ના મળે તો પાછું ઉઊભા ઉભા આવવાનું. પાછું ટ્રેન કે બસ ની રાહ જોઈને બી ઉભું રહેવાનું સ્ટેશન કે આવે પાછી જગ્યા ના મલે એટલે ઉભું રહેવું પડે. હું માં
અને અને ઇન્ડિયામાં કઈ વસ્તુ ટાઈમ
હા એજ ને ઓલવેઝ લેટ. લેટ જ હોય પાંચ -દસ પંદર મિનિટ તો એ
બસ કે ટ્રેન કોઈ એના ટાાઈમ મે તો હોયદ નહી.
એજ ને એટલે એ તો એક ટેન્શન ખરું તે કે આવશે કે નહી આવે આવશે તો એ ક્યારે આવશે. તે એમ
મારી જોડે તો એક વખત કેવું થયું હતું, કે હું ગઈ મેં છે ને ટિકિટ બુક કરાઈ હતી, હા તો મેં ત્યાં ગઈ ટાઈમ પહેલા પહોંચી ગઈ હતી, તો ટ્રેન આ લાઈક બસ આ નહી આવીઈ નને લેટ હતી પછી મેં ત્યાં પૂછ પૂછ્યું ત્રણ- ચાર વાર તો કે છે. આવશે, આવશે, આવશે. તો કલાક પછી એન્ડ મુમેન્ટ પર કહે કે બસ કેન્સલ થઈ છે.
ઓ હો ભાઈ
એને કે છે કે પછી તમને એ જેને કે છે તમને બધા તમારા જે રિફંડ મળી જશે પૈસા જે રિઝર્વેશન કરાવાયી હોય તો.
હા. આમ તો થોડી હોય કોઈને આવી રીતે હોય તો કોકરીમાં એજન્સી માં જવાનું થાય તો એ માણસ શું કરે? પછી આવી રી તે લોકો કેન્સલ કરે એન્ડ મુમેન્ટ પર તો
તો અને વચ્ચે બસ બી ગઈ બીજી મારે ત્યાં જવું હતું ને ત્યાં પણ મેં મારી રઝર્વેશન હતી એટલે હ અમે બેઠી નહીં પછી છેલ્લા તો જવું જ પડ્યું. થી જયારે મને ખબર પડી કે બ કેન્સ થ એના પછી તો કોઈ બસ બી નથી આવતી
થઈ જઈ આવું કશું થાય તો અને એમાંય જો આપડે કોઈક દિવસ એવું થાયય ક કઈક ઈમરજન્સી છે ને આપણે તરત ને તરત જવાનું છે એમ અર્જન્ટમાં નીકળવાનું હોય તો એ દિવસે આવું કશું થાય તો પછી શું કરે કોઈ
એજ ને.
કેટ કેટલી રાહ જોએ પછી.
હમ્મ હમ્મ.
તો પછ લે મારે. ઘણી વાર એવું થાય કે જો એક કોઈ એક બસ કે ટ્રેન છૂટી જાય ને તો પછી એમ તો પછી પાક્કો લેટ જ થઈ જવાય એમ
ટ્રાફિક ભી પાછો એટલો હોય બધે
હા એજ ને અને એમાંય એ બાજુ તો એમ ટ્રાફિક વધારે જ હોય અને એમ બી સવારે બધાને જોબ પર જવાનો ટાઈમ
હા સવારે સાંજે પીક ટાઈમિંગ પર તો ભાઈ બહાર નીકળવા જેવું જ નથી
હા એટલે એ ટાઈમે તો ટ્રાફિક વધારે જ હોય એટલે ત્યાર તો વહેલું જ નીકળવું પડે એમ ઓલરેડી જો મોડા નીકળ્યા હોય તો તો પછી નક્કી કે તમે મોડા જ પહોંચો એટલે એમાં એમાં થાકી વાય આમને આમ ભાગ દોડમાં કઈક ઘરનું કશું હોય કામ બામ
હા.
એટલે પાછું એ એ કરવામાં હોય એટલે દિવસ કઈ જતો રે કઈ ખબર જ ના પડે.
તો મને તો સાચે એવું થાય છે કે બસ ફરી મારે નાનું બની જવું છે. માર નહી થવું મોટું.
મને પેલા એવું હતું યાર ક્યારે એવું મોટી થઈશ. પણ હવે મને એવું થાયશ કે નહી યાર નઈ મજાઓ ત્યાંના કરતા ના ના કેટલું સારું હતું કોઈ ટેન્શન નઈ કશું કામ વામ કઈ જ નહી.
તો.
અત્યારે તો આખા ગામનું ટેન્શન.
ટેન્શન, કામ બધું જ કેટલું વધી ગયું છે.
તોય તો શું એમાંય પાછો કોક દિવસ અમે એવું થાય પોકે એવા માણસ ભટકાઈ જાય એટલે પછીતો પતિ ગયું. તો શું અમુક લોકો એવા હોય યાર ઓલરેડી મગજ ખરાબ હોય મગજ ખરાબ કરી નાખે તો પછી શું કરવાનું.
એ તો છે યાર.
તો અને બી કેવું આપડે સ્કૂલ જેવા ફ્રેન્ડ તો આપણને મળે નહિ. આવી રીતે કોલેજ ને એમાં.
કોલેજમાં તો એવું બવ. બઉ રેર કેસ માં મળ્યા.
હા તો એટલે પછી આમાં અમુક વાર વધારે એવું થાય કે યાર ના હોવું જોઈએ આવું હમ એટલે પછી
બરાબર
એમને તાર કેવું ચાલે બોલ ઘરે બધા મજામાં
હા બધા એકદમ મજામાં
હમ હ
મમ્મી ની તબિયત થોડીક છે શું
બેનને એક્ઝામ ને એવું પતિ ગયું એમ
હ એ પતિયુ એનું બેનને અવે બારમુ ચાલુ થશે બોર્ડ
હમ હમ
હા ઇલેવન્થ પતયુ એનું
હા ઓલ ધ બેસ્ટ કે જે એને મારા તરફથી
પાકકુ એ તો જોકે એને ઓલ તો બેસ કેવાની જરૂરત નહી એ ટીચરોને ઓલ ધ બેસ્ટ કેવું પડે એમ છે.
હા હ તભી તભી લાગે આમ ટ્વેલ્થ છે એટલે આમ એકજ તો એવું થઇ જ જાય કે કેવા જશે પેપરો
હા એ તો છે
હા હા પા
સારું હા ચાલ હું તને કરું હમણાં છે ને થોડું હમણાં મેમ નો કોલ આવે છે. તમારા
હા હા વાંધો નહી વાંધો નહી હ હા બાય હા